હલો
કેમ છો કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હું પણ મજામાં કેવો ગયો આજનો દિવસ કોલેજ ગેલી
ના ની ગેલી આજે તો શું કેવું વાત જ જવા દેની
કેમ આજે શું થયું
અરે તને ખબર પેલું દાઢનો દાંત આવે એમ કે
હા મોડામાં
હા. તે અક્કલદાડ આવતો છે મને તો એટલું દુખતું છે એટલું દુખ તું છે આખું એક સાઈડનું મોડું સૂજી ગયેલું છે.
શું વાત કરે મને તો ખબર જ નહી.
હા વચ્ચે થોડાક દિવસ પહેલા જ આ દુખવાનું ચાલુ થયેલું હવે દાંત છે ને થોડો થોડો ભાર આવતો છે. એટલે પેલો પારા ફાટીને બહાર આવે કે ની એટલે બહુ દુખતું છે.
અચ્છા તો એક કામ કરની દાંત ના દવાખાને જી આવ ની
અરે મેં ગયલી દવા એવું આપેલું પણ તેથી હવે દુખાવો બંધ થઈ જાય પણ શું કરું દાંત આવે એટલે દુખવાનું તો ખરી જ પાછું હવે પાછી જાવા
તો એક કામ કર ની તો દાંત ના દવાખાનું જીવ ની એ લોકો દુખવાનું બંધ થવાની ગોળી આપે છેને.
હા, તે મેં ગયેલી હતી. ગોળી લાવેલી તે પીધી પર હવે, પતિ ગયેલી છે. એટલે હવે, પાછું જવાનું પડશે. કારણ કે હવે, તો દુખાવો વધવા લાગેલો છે.
ચાલે મારો બી એક દાંત સડી ગઈલો તે દુઃખતો છે ને તો આપણે કાલે જાએ.
હા, ચાલની જાશું. કેમકે મેં પણ દાંતમાં સિમેન્ટ પુરાવેલી. તો તે દાંત પાછો દુખવા લાગેલો છે.
હા, મારો ભી તેજ દાંત દુ દુખતો છે. એમાં છે ને શું થયલું જે દાંત સડી ગયેલો ને એમાં સિમેન્ટ પુરેલી? હવે, તે દુખતું થઈ ગયું. હવે, તેના સળો વધારે વધી ન જાય, બીજા દાંતમાં એને એટલે સિમેન્ટ પૂરેલી છે. હવે હવે, એ એ કઢાવવાની છે ને નવી પુરાવાની છે, તો જવા જ પડશે ને એ દુખતો બી થઈ ગયો મને.
મને પણ મને પણ એવું જ છે. મારો તો એક તો આ દરનો અક્કલદાડ આવે. તે દુઃખે અલગ, પ્લસ પેલો સળેલો દુઃખે અલગ એક સાઈડનું તો માર તો આખું મોડું સૂજી ગયેલું છે ને, ફુગાઈ ગયેલું છે.
હ, તો તો આતો બહુ મોટી સમસ્યા કેવાય?
એટલે તો દાંતની સમસ્યા બહુ ભારે દુખવાળરી કેમ કે દુખાવો એટ એટલો થાય કે શું કરે એટલી બતેડી આવે કે ખુદનો દાંત પકડે કાઢીને ખેંચી નાખવું, એટલું દુખતું છે. આજે કોલેજ પણ નહી જવાયું મારાથી.
હા, તો એક કામ કરની ચાલ. આપડે કાલે જઈ આવીએ, મેં તને લઈ જાવ દાંતના દવાખાને? મને મારી નજરમાં છે ને, એમ અ સારો દાંતનો દવા ડોક્ટર છે.
હા, હું જવાની જ હતી? કાલે મેં માવાણીમાં જ જવાની હતી.
અરે! મેં ભી તો તં જાઓ.
એવું કે?
હા, એ તો બેસ્ટ ડોક્ટર.
હા, મવાણી અને એક બીજો મુફ્તી એ બે જ વલસાડમાં વધારે
હા, એજ ને. હું બી તજ જમા પેલું આપણું મેડિકલ હોસપે અ દવાખાનું છે, તેના ઉપર છે તેજ ને?
હા, તેજ તેજ. ત્યાં જ, ત્યાંજ.
હા, હું પણ તાં જ જાઉં મેં અમણે વચ્ચે મારી દાદી સાથે બી ગેલી ઉતી.
હા.
આ બરાબર. હાં કાંઈ કરે બીજું તું?
કંઈ ની એમ જ બેસી રેલા.
હાં બરાબર.
તો કાલે તું આવજો આપણે જહુ દાંતના દવાખાને
હા થા મેં તારી સાથે આવા કાલે આપને કાલે જાશુ
હાં કેટલા વાગે આવશે?
મેં સવારે દસ વાગે આવા તું રેડી રેજો.
હાં ચાલની સારુ તો ત્યાંથી પછી ડાયરેક્ટ કોલેજ પર બી નીકળી જશુ.
હા, તાંથી તાં જ જી આવશું આપને હેને
વેલા ઘર થી નીકરી જશું પછી દાંતવાળું પતાયને ત્યાંથી ત્યાં સીધા અ નીકરી જાશું કૉલેજ પર
હા. બરાબર એક કામ કરશુ આપને દસ વાગે નીકરી જાશું એટલે આપનું અગિયાર વાગે આ સાડા અગયાર જેટલું પ પતી જશે પછી આપને તાંથી તા બાર વાગા સુધી કોલેજ પર ચાલી જશું એમ.
હાં બરાબર એવું જ કર શું મેં એવું જ
હાં ના અને તો અગર તને વધારે દુઃખાવો એવું થ્યુ તો ઘરે આવ્યા કરજે
હં હવે દુઃખાવો છે થોડો ઘણો અમણાં તો ગોરી લીધેલી છે દવા પીધી છે. એટલે દુુઃખવાનું તો બંધ થઈ ગેયલું છે પણ કાલે પાછું દુઃખાશે જ કેમ કે ગોરીનો અસર જ એટલી ટાઈમ સુધી રે એટલી સુધીન જરાક શુજો પેલું સોજો એવો ઓછો થાય ને દુઃખાવો બંધ થઈ જાય પણ પછી પાછું તેવું જ થેઈ જાય અવે કાલે ડોક્ટર પાસે જાવા જ પડશે અગાડી ગેલી ઉતી ડોક્ટર પાસે ત્યારે ડોક્ટરે એવું કીધેલું કે અ અક્કલદાઢ તો શાયદ એમ કેય કે કાપ મૂકીને તે કાઢી બી નાખવા પડે એમ કે અગર બાર ની નીકરે તો વેલો એટલે અવે જોમ કે કાલે ડૉક્ટર શું કેય પણ મારે તો દાંત કઢાવવો નથી કપાઈને કારણ કે સાઈડ પર જગા એટલી છે કે દાંત આવે તો ચાલશે અને લાાઈનમાં જ આવતો છે.
હાં હાં આટલી બધી ત તકલીફ છે એમ
હં એટલે જ તો બો દુઃખાય છે શું કેવું તને કેટલા એક મહિનોથી દુઃખી થતી છે અકલદાઢમાં તો મેં
અરે એ તો દુઃખાવો થાય જે આપને એમ આપનામાં જરાક વધારે એ આવે ને સમજ એવું આવે ને એટલે એના લીધે દાંત નીકળે આટલી એજમાં તો આટલા વરસમાં તો નીકરેજ પણ મને ની નીકરીઓ અજુ હુધી
મને તો નીકળી ગયો જો ની વીસ વરસમાં જ અક્કલદાઢ આવવાનો થેઈ ગયો.
મને અગાડી નીકળતો હુતો પણ દુઃખાયલું ની
મને તો બો દુઃખતું છે એકદમ પારું ફાડીને આવતો છે દાંત
હાં એતો છે ને એ તો દુઃખાવો થશે જ ખવાતું બી ની હશે તારાથી તો
ની ખવાય બરાબર તીખું બી ની ખવાય કેમ કે પારા સુજઆવેલા એટલે ચચડતું થઈ જાય ને ઠંડુ પાણી બીની પીવાય ઠંડુ પાણી પી તો દાંતમાં હજુ વધારે દુખાવો થઈ જાય.
હમ બરાબર એક કામ કર ને દૂધ ને એવું જ પી ખીચડી બનાઈને પી ખાઈ લે. યાં તો દૂધ ને એવું જ પી અમને.
એકદમ ઢીલું ઢીલું કરને ખાવાનું ને એકદમ ફિક્કું ખાવાનું.
હા એવું જ ખાતી છું.
તો સારું પડશે.
હા.
ચાલ ને તું ટેન્શન નો લે આજનો દિવસ જરા ખમી જા આપને કાલે જાઈએ.
હા કાલે જાવા જ પડશે કંઈ બી કરીને.
હા તો કઈ નહી જો મેં તને લેવા આવવા તું રેડી રેજો. મેં તને લેવા આવવા આમ ઓ રેડી રેજો હો ને.
હા મેં તૈયાર રહેવા દસ વાગે એટલે મેં તૈયાર થઈ જવા. તું આવ્યા કરજે.
હમ. દસ વાગે મે આવા પછી આપને તાંથી તાંજ પતાઈને કોલેજ પર જાયા કરશું ને અગર તને વધારે દુખાવો થ્યો તો અહીયા આવ્યા કરશું ઘરે પાછા.
હા જોમને હવે ડોક્ટર દાંત કાઢવા ની કે તો સારું કેમ કે મારે તો નથી કઢાવવું મને તો બહુ બીક લાગે દાંત કઢાવવાની દાંત કઢાવવાનું નિગમે ઇન્જેક્શન મારીને દાંત કાઢે બોવ દુખાવો થાય પારામાં ઇન્જેક્શન મારે.
નાઈ નાઇ નઇ. કઢાવાનું ની બિલકુલ ની એ તો બો તકલીફ બો તકલીફ થશે પછી એ તો ની કઢાવાનું એ તો પોતે જ આવી જશે કઢાવાની કાં.
એટલે જ તો.
ડોક્ટર અગર ડોક્ટર કેય બી ને તો બી કેજો કે ની મેં તો ની કઢાવાની. આ અપ. મને દવા ગોળી આપી દો બે એનથી સારું થઈ જશે એમ કેય દેજો.
હા એટલે જ તો અગાડી બી ગેયલી તો મેં એવું જ કેઇ દીધેલું ન પછી આવ્યા કરેડી ઘરે. અ દુખાવો જ એટલો થાય કે શું કરું?
હમ એજ ને ત કઈ ની મેં વાત કરા ન તરી સાથે આવાનાં.
હા આવજો ની તું.
મારા બી બે ત દાંત ગંદા થઈ ગેલા છે તો સાફ કરાવાના છે.
હા બરાબર ચાલ ને તો તું બી દાંત સાફ કરાઈ લેજે.
દાંત સાફ ભી કરવાના છે ને નવી સિમેન્ટ બી પુરાવાના છે.
બરાબર સિમેન્ટનું મારે પન કેવાનું જ છે.
હા તો કઈ ની આવડે જાય ને.
હ ને કાલે જાશુ હ ને.
હા જાશું આપડે ચાલને ચોક્કસ.
અ જવા જ પડશે મને બી આ દાત સાફ એવું કરાવાનું છે ને મારું બી પતિ જ જાય સાથે સાથે.
હા, બરાબર કેમ કે મારે બી જવા જ પડશે કેમ કે આ રોજ રોજ દુખાવો થાય ને કોલેજ ની રજા પડે. તો ની ચાલે ને એવુ પછી લેક્ચર મારા જાયા કરે બધા એમ જ. લેક્ચર ભરવા પડે. હવે તો અસાઇનમેન્ટ એવુ બી આપશે, પછી ઇન્ટરનલ એક્ઝામ બી સપ ટેમ્બરની એન્ડમાં જ છે.
હમમ, બરાબર એ તો ફરજિયાત જાવા જ પડશે કેમ કે આપડી અટેન્ડન્સ ભી ઘટે કે ની?
હ, એટલે જ તો આપડે એટેન્ડન્સ જોએ કે ની મેઇન એટલે જ તો લેક્ચર ની છોડાય. આ દાંત ના દુખાવાના લીધે કોલેજ જ ની જવાય તો શું કરું પછી મેં?
પાછુ આપના આ હાજરીના લીધે આપના માર્કસ બી ની આવે આપને
તે જ તો પછી ઇન્ટરનલ ઓછા મલે આપને.
તોમ લેક્ચર અટેન્ડ કરવાના કમ્પલસરી છે?
હ, ને કાલે તો પાછો માઇનરનો ને સી સી નો બી લેક્ચર છે.
હ, બરાબર. કઈ ની તો અ આપડે જ્યારે તને કોલેજ પર મેં મૂકી આવા. પેલે હોસ્પિટલ જાશુ દવાખાને જાશુ પછી તાંથી તા તને કોલેજ પર ઉતારી આવા.
હા, ચાલજો. આવી લાગજો ટાઈમ પર સવારે.
કેટલા વાગે આવા મે? તું કેટલા વાગે તૈયાર રેહશે?
મેં દસ વાગે મેં તો તૈયાર થઈ જાવા તું આવ્યા કરજે ની.
તો મેં એક કામ કરા મારે જરાક લેટ થાશે દસ સાડા દસ થઈ જશે, ચાલશે?
અ, ચાલશે એમ તો.
કેમ કે પછી અગિયાર વાગા સુધી આપને તાં પોચી જાશું ને એક કલાક તો આપી તો સાડા બારથી ક્લાસ ચાલુ થાય ને, તો સાડા અગિયાર સુધી ત સાડા દ અ એક કામ કરશુ અગિયાર સુધી ત્યાં પહોચી જશુ ને બાર વાગ ગા સુધી આપનું પતિ જાશે કેમ કે સવારમાં તો કોઈ ની હોય.
પર તો બી વહેલું ની પયતું તો? વહેલું નીકળી જાયે ને આપણે ઘરથી.
ચાલ તો આપને સાડા નવ વાગે નીક નીકરી જાયે. નવ નવ વાગે નીકળીએ જાય તો સાડા ન અરે પન આ દવાખાનું તો અગયા દસ વાગે ખુલે.
હા, તો દસ વાગે ખુલે તો આપણે સાડા નવે નીકળશું તો દસ વાગ્યા લગી ત્યાં પહોંચી રહેશું ને?
હા, ચાલે બરાબર છે ને તો સવારે આપડે ફોન કરીને નામ લખાવી દઈ તો બી ચાલે.
ના, તા તો નામ ની લખવાનું તા તો ડાયરેક્ટ કેજ લે લેય.
હા, હ. ચાલ કઈ ની તો એક કામ કરશુ આપડે સાડા નવ વાગે નીકળી
હા, તે જ તો મે કેમ. સાડા નવે નીકળી જાયે ત તો દસ વાગા લાગી તા કેમ કે અડધો કલાક તો જાતો થાય ને ને પાછો વરસાદ લાગયો તો તેના લીધે પાછું લેટ થાય ટ્રાફિક લાગી જત તું રેય બધું ભીડ જામ થઇ જતી રેય.
અમને તો રસ્તા બહુ ખરાબ છે એટલે વેલું નીકરવા પડશે, વાત બરાબર છે. હમ, ને કાલે વરસાદ
પર મોડું નહીં થવા જોઈએ.
હા, ચાલની કઈ ની તો વધારે સમય બેચસે તો આપને કોલેજ પર જઈને બેસી રેશુ
હ કોલેજ પર ચાલી જશું કઈનીને એમાં શું છે.
હા તા ગાર્ડનમાં બેસી જયશુ
ના ગાર્ડનમાં તો હમણાં બો જંગલ ચોમાસું ચાલે કઈ ની આપડે લાઈબ્રેરીમાં બેસશું
હા આપને લાયબ્રેરીમાં જઈને બેસી રહેશું પહેલું પેપર વાલું કરી લાખશુ.
હ પછી લેક્ચર ચાલુ થાય તો ક્લાસમાં ચાલી જશું બાર પા ત્રીસે
હ ચાલની આ બરાબર છે, અગર વધારે સમય બચશે તો લાયબ્રેરીમાં બેસી ને બધું લેક્ચર આજના મિસ જે થીયા તારા બધા તે બધા તું કાલે તા લખી દેજે
હ હ.
તા આપને કાલે બધું પતાવી દેયે હને તો આજે દુખાવો જરાક સહન કરી લે.
હ એમ તો દવા છે, એક ગોરી બચેલી છે, તે રાતને પી લેવા જમીને પ છી
હમ ચાલ તો તું આરામ કર હને હને હ ચાલ
હા.
હ.